હલો. શું કરી રહ્યા છો ભાઈ?
કઈ નઈ બેસી રહેેલા કેમ છો તમે.
હા એકદમ મજામાં તમે કેમ છો?
એકદમ મજામાં મે બસ શાં થી બેસી રહેલા છે તમે કેમ છો ઘરના બધા સારા છે ને?
હા ઘરના બધા સારા છે તારી ઘરના કેવા છે?
અમારી ઘરના પણ એકદમ સારા જ છે પણ આજકાલમાં હું આ બધું પ્રદુષણ વાળું બધું ચાલ્યા કરે ને, એના લીધે થોડીક તબિયત હમણાં, ખરાબ થઈ ગઈ છે એવું લાગે છે કારણ કે થોડુંક સાસ લેવામાં અને એવું બધું બી થોડીક તકલીફ જેવી લાગે છે તમારા બાજુ કેવું છે પ્રદુષણ વાળું?
હા એમ તો જોવા જઈએ તો હાલમાં શું છે ઉનાળાની રઋતુ છે એટલે ગરમીનું પ્રમાણ જોઈએ આપડણે જે નોર્મલ હોય તેના કરતા ખુબ જ વધી ગયું છે, જેના કારણે આપણે હાથપગ દુખવાના અને માથું દુખવાના ચાન્સ વધી ગયા છે કારણ કે ગરમીનું પ્રમાણ ખુબ જ હોવાથી આપડ. સૂર્યપ્રકાશ હોય છે તે સીધો માઠા પર પડે છે એટલે એ વી ગયું છે, અને બીજું કારણ એ છે કે અમે તો શું છે ખેડૂત છે એટલે અમારે ત્યાં એટલે કે જે વનસ્પતિઓ સાથે હરી મળી રહેવાનું હોય છે, તો અમે વાડી પણ જઈએ છએ ત્યાંમ તો સાઈડો છે પરંતુ અમે્યાં શાકભાજી રોપી છે ત્યાં ખુબ જ તડકો હોય છે. એટલે અમારે ઘણા એવાો અડકાણો સામનો કરવો પડે છે, તો અમારે ત્યાં શું છે તમે શું કરી રહ્યા છો કોઈ ધંંધો કરો છો કે તમે પણ ખેતી જ કરો છો?
ના ભાઈ અમે પણ ખેતી જ કરીએ છીએ પરંતુ, આજકાલનું આ બધું પ્રદુષણને એવું બધું હોવાના કારણે છે ને, ખેતીમાં પણ પહેલા જેવો પાક હવે આવતો નથી કારણ કે પહેલા શું હતું કે એકદમ શુદ્ધ હવા હતી અને, એકદમ વાતાવરણ પણ એકદમ મસ્ત રહેતું હતું જેના કારણે શું કે પાક ખુબ જ સારો થતો હતો અને, ખુબ જ સારી રીતના બધા અમે પાકના પૈસા લઈ શકતા હતા પરંતુ આજકાલમાં શું થયું છે, કે પાક ખુબ જ ઓછો થાય છે અને, આ બધું સુરજની કિરણો બધી સરખી પડતી નથી અને ગમે ત્યારે, વાદળો આવી, જાય છે ના બધા એવું બધું પ્રદુષણ ના હોવાના કારણે થતું છે જેથી કરીને, હમણાં તો ખુબ જ મંડી જેવું ચાલે છે અને પાક પણ સારો થતો નથી.
હા તમારી વાત સાચી છે અને, આ પ્રદુષણ એટલું બધું વધી ગયું છે અને એનું મુખ્ય કારણ શું છે આપડે જોવા જઈએ, તો જે આપડો દેશ વિકસિત થઈ રહ્યો છે, એ તો,, એમ તો સારી બાબત ગણાય વિકસિત થવું જોઈએ બધા જ દેશોએ વિકસિત થવું જોઈએ આપડો દેશ એવું નહીં, પરંતુ શું છે, વિકસિત થય છેવ વિકાસ થઈ રહ્યો છે તેમ તેમ આપડા જે ખેડૂત ખેતી ક્ષેત્રે જે વિકાસ થવો જોઈએ તેના કરતાં જે ઔદ્યોગિક ક્ષેત્રો છે, તેમાં ખુબ જ ઝડપથી વિકાસ થઈ રહ્યો છે, એટલે શું થઈ રહ્યું છે કે જે કારખાના હોય છે જે કંપની હોય છે, તેનું પ્રમાણ વધી ગયું છે જેના કારણે આપણે જે પ્રદૂષણ છે. વ કારણ કે જે આ કંપનીઓ હોય છે, તેમનો જે ગંડો ધુમડો નીકળે છે, તેઓ જે હવામાં એટલે કે હવામાં છોડતા હોય છે, જે ગંડું પાણી નીકળે છે તે નદી તળાવ, એવુંમાં છોડતા હોય છે એ લોકો પાસે યોગ્ય નિકાલની કઈ વ્યવસ્થા હોતી નથી, એના કારણે શું થાય છે કેમ તો ગરમી ટાપા વડે જ છે, એના કારણે તો થોડું ઘણું નુકસાન થાય છે પરંતુ જે ગરમીના કારણે જે આપણા ફળ હોય છે ફૂલ હોય છે જે શાકભાજીઓ રોપીએ છીએ, તેમાં ખુબ જ મોટા પાયેમાં નુકસાન જોવા મળે છે, એટલે આપણે હંમેશા પ્રદુષણ અટકું એ પણ એ તરફ પણ જોવું જોઈએ, તો અમારે શું છે? તમે પ્રદુષણ નિવારવા માટે કોઈ ઉપાય શોધ્યો કે કઈ વિચાર્યું છે?
હા ભાઈ અમે આ પ્રદૂષણ નિવાડવા માટે છે ને અમારા ગામના બધા જ નાના નાના છોકરાઓને અમે પહેલેથી જ એવું શીખવીએ છીએ કે, તેઓ પહેલેથી જ આ ઝાડ રોપે ગમે ત્યાં કચરો ના ફેલાવે, અને હંમેશા અ પોતાની ચપ્પલ બહાર કાઢીને જાય, સારા કપડાં પહેરે અને ગમે તેવા ન રહે કારણ કે પોતાના શરીરને પણ આપણે સ્વછ રાખવું જોઈએ જેથી, આપણે પોતાને પણ બચાવી શકીએ એ બધી બાબતોનો ખ્યાલ અપાવીએ છીએ પહેલા તો, અને પછી બહારની વસ્તુ જેમ કે, બહાર આપડે જઈએ તો ગમેટ કચરો આપણે નાખી રેતા હોઈએ, અને આપણે બધાને જોતા હોઈએ કે કચરો ગમેટ નાખતા હોય, તો આપણે તેઓને પણ શીખવીએ અને અમારા ગામમાં અમે એક વાત બીજી પણ કરી શકી, બધી જગ્યા બધા ઘરના બહાર અમે કંઈક કચરા પેટી નાખી દેધી છે જેથી કરીને બધા હવે કચરો તેમાં જ નાખે છે જેથી કરીને, અમારા ગામ ખૂબ જ હમણાં, સારું થઈ ગયું છે અને ખૂબ જ ઓછો કચરો થઈ ગયો છે, મારા હિસાબથી તો કારણ કે જેટલા પણ લોકો અમારા ગામમાં આવ્યા છે તેટલા બધા જ અમારા ગામને નિહાળ્યા છે. અને ખુબ જ સારું એવું ગામ છે કહે છે બધા જ અમારા ગામની તારીફ કરે છે કે, એ લોકોએ ખુબ જ સારું એવું કામ કર્યું છે બધો કચરો સારી રીતના, કચરા પેટીમાં નાખે છે અરે અને હવે અમે કચરા પેટીમાં નાખીએ છે ને કચરો, તો અમને જોઈને છે ને અમારા બાળકો છે નાના નાના, બધા તેઓ પણ અમને જોઈને કચરો કચરા પેટીમાં જ નાખે છે અને, જે કોઈ પણ બહાર કચરો નાખે ને તો તેઓને અવે અમે દંડ કરીએ છીએ જેથી કરીને નાના છોકરાઓ પણ સમજી ગયા હશે.
હા તમારી વાત એકદમ સાચી છે અને આ પ્રદુષણ લેવા માટે આપણે કરવું પડશે, અને લોકો શું છે એવું માની રહ્યા છે કે જે પ્લાસ્ટિક નું ઉત્પાદન છે એ બંધ કરવું જોઈએ કારણ કે પ્લાસ્ટિક ના લીુ પ્રદુષણ થાય છે, હા એ વાત હું પણ સમજ છું અને એ વાત સાચી પણ છે કે પ્લાસ્ટિક પ્રદુષણ થાય છે. પરંતુ એ અરે પ્લાસ્ટિક ન ઉત્પાદન ટ્દન ઓછું કરવું એ બન બન એટલે કે જે યોગ્ય કારણ ગણાય નહી, કારણ કે પ્લાસ્ટિક ન ખેતીમાં પણ ઉપયોગ થાય છે, જેમ કે આપણે ખેતી કરતા હોઈએ તો આપડે જયારે પાળિયા બાંધએ છીએ જય કે વેંગોળપ્યારે તો જે જે છોડ હોય છે. ત્યાં જ આપણે કાણું પાડીને ત્યાંથી છોડ ન ઉપયોગ કરી શકીએ, છેએ અને જે પાણી હોય છે તે પણ ત્યાં જ મૂકવામાં આવે એટલે, કે જે ફાજલ પડી રહેલી જે જગ્યા હોય આજુબાજુમાં ત્યાં કોઈ કચરો નહી નીકળી આવે એ માટે પણ પ્લાસ્ટિક તો ખુબ જ ઉપયોગી છે, પરંતુ લોકો શું છે એનો ઉપયોગ કર્યા બાદ એમેે કાં જમીનમાં જ રહેવા છે, એવું આપણે નહીં કરવ જોએ આપણે એનું શું જે આપે મ્યુનિસિપાલટી વાળ હોય છે તે કચરોનો હોય છે, એમને આપી દેવા જોઈએ એ લોકો શું કરે છે એનું રિસકલ કરશે અને એમાંથી બ્લોક ખુરસી ટેબલ, ને એવું જાત જાતની વસ્તુ બનાવામાં આવશે અને તે લાંબો સમય સુધી પણ ટકી રહે છે. એટલે ખુબ જ જરૂર છે અને આપડણે જોને જમીન પર જ ફેંકી દઈેશું તો એને જમીનમાં ભરવા માટે કેટલા લાખો વર્ષો નીકળી જાય છે અમારે ત્યાં અં બોર કરાવ્યો ત્યારે અમારે ત્યાં પણ જે પ્લાસ્ટિકની કોથરી હતી તેમાં અમારે જે દાદા લોકો ચોપડા અને એવું અંદર સાચવીને જમીન મા સમમાં એ કરતા હતા એટલે અમારે ત્યાં શું છે એ બધા ચોપડા નીકળ્યાતા ત્યારે અમને એવું લાગ્યું કે પ્લાસ્ટિક એ ખુબ જ ફાયદાકારક નથી એટલે અમે તો પ્લાસ્ટિક થી દૂર જ રહેવા માંગીએ છીએ અને પ્લાસ્ટિક નું પ્રદુષણ નિવારવા માટે અમે ઘણા બધા ઉપાય પણ કરેલા અને ખેતી તો કરીએ. એટલે એ ખુબ જ સારું માને છે. તમારી બાજુ શું છે તમારી બાજુ કેવા કામડા ચાલી રહ્યા છે પ્લાસ્ટિક નું પ્રદુષણ કારણે થાય છે પરંતુ કોઈ વાર જમીનનું કે કંપની ના ધુમાડો હોય છે તેમના કારણે પણ કોઈ વાર પ્રદુષણ થયું છે.
હા ભાઈ આ પ્લાસ્ટિક નું તમે કહ્યું તો તેવું પ્લાસ્ટ પ્લાસ્ટિક તો અમે પહેલાથી જ દૂર રહીએ છીએ કારણ કે પ્લાસ્ટિકમાં બધી બહુ જ ખરાબ વસ્તુઓ પણ આવે છે જેથી કરીને પ્લાસ્ટિક હંમેશા માટે આપણે તેને હટાવી શકતા નથી જેથી કરીને તેનું રિસાયકલ જ કરવું પડે છે કારણ કે પ્લાસ્ટિક એવી વસ્તુ જે હજારો વર્ષ સુધી ત્યાંને ત્યાં જ રહી શકે છે કારણ કે તેને સળગાવવામાં આવે તો પણ જે સળગાવીને પછી જે બચે છે તે પણ મતલબ આ મીઠું નથી જેથી કરીને પ્લાસ્ટિક એકવાર બની ગયું પછી તેને રિસાયકલ જ કરવું સારું રહે છે અને તમે કહ્યું કેવ ધુમાડાવા તો અમારા જે ગામના બાજુ નજીકમાં જ એક ફેક્ટરી બની છે તો ત્યાંથી શું સાાય થ કે તેઓ પોતાનો ધુમાડો રાતના ખુબ જ કાઢે છે અને જેથી કરીને અમારા અમાં જે કેરીની પાક છે એ કેરીના પાકમાં ખૂબ જ તેના લીધે અસર થયો છે કારણ કે અમે નોટિસ કર્યું કે જે જારેથી આ કંપની આવી છે ત્યાંના પાંચ વર્ષ અને ત્યાના આગળના પાંચ વર્ષ તો તે અમે બંને વર્ષોને અમે નોટિસ કર્યા તો જે આગળના પાંચ વર્ષ હતા તો ત્યારે છે ને અમારી કેરીનો પ ખુબ જ સારો થયો હતો પરંતુ હમણાંના જે પાંચ વર્ષ અમે જોઈએ છેએ તો ત્યારે અમારી કેરીના પાકમાં ખુબ જ એવો નીચો દબાણ જોવા મળે છે કારણ કે આ બધી વસ્તુ હવે એક જ તરફ લઇ જાય છે કે પ્રદુષણ વધારે હોવાના કારણે અમારી કેરીનો પાક પણ થોડોક ચ ગઈ લગ્યો છે હવે જો આ અમે કંપની વાળા ને પણ વાત કરી છે કે તમે પોતાનો ધુમાડો એ બધું થોડીક ઓછો કરો અને તમે જે ગંદુ પાણી અમારા તળાવમાં નાખો છો એ તળાવમાં પાણી પણ ન નાખો કારણ કે તળાવમાં અમારે જે ગાય ભેંસ બ એ બધું ચાલે છે તે બધું અમે ત્યાં નવડાવીએ છીએ તો જેથી કરીને તળાવમાં પાણી પણ અમે નાખવાની ના પાડીએી અમે અમારા સરપંચ શ્રીને સાથે પણ આ બધી વાત કરાવી છે તેઓને જેથી કરીને તેઓ નાખતા ઓછા થયા છે અને પ્રદુષણ નિવારણમાં આ બધા ઉપાયો અમે કર્યા છીએ.
હા તમારી વાત એકદમ સાચી છે અને એમ જોવા જઈએ તો આપડણે પ્રદુષણરવા માટે એક સાદો અને સિમ્પલ રસ્તો એ જ છે કે આપણેે કચરો હંમેશા કચરા પેટીમાં નાખવો જોઈએ કારણ કે આપડણે નારા પણ લગાવી છી કે સ્વચ્છતા ત્યાં પ્ર અમારે ત્યાં તો કેટલી વાર અમે રેલીઓ પણ કાઢએ છીએ કે કચરો હંમેશા નાખો અને કોઈ વા પ્રદુષણ ખુબ જ ઉઠાય ત્યારે અમે ઘણા બધા ઉપાયો કરીએ છીએ ત્યાંથી પ્રદુષણ ઘટી જાય અમે ગામ ગામ શહેરો શહેરો ફરીએ છીએ અને બધા શહેરો માંથી કચરાનો નિકાલ કરીએ છીએ અને અમારી જે ટીમ છે તે અમને યોગ્ય માર્ગદર્શન પણ મળે છે અને સરકાર તરફથી અને ફંડ. પણ મળે છે પૈસા ન એટલે અમે યોગ્ય રીતે પૈસા પેલું આપ વાપરી પણ શકીએ છીએ અને અમે યોગ્ય રીતે કામ કરીએ છીએ અને તમારા માં જો પણ કોઈ વ્યક્તિ એવ હોય કે તેમને સ્વચછતા ગમતું હોય અને હું ખ પણ તમને પણ પૂછું છું કે તમને પણ ગમતું હોય તો તમે પણ અમારમાં જોઈન થઈ શકો છો. એમાં શું હોય છે અમે છે ને રવિવારે અને સોમવારે જે કંપનીમાં રજા હોય ત્યારે અમે જે કંપનીઓ હોય છે ત્યાં જઈએ પછ ગામડું હોય છે પછી શહેરના જે કિનારે નદી હોય છે ત્યાં અ સાફ સફાઈ માટે જઈએ છએ ત્યાં અમે આખો દિવસ સાફ સફાઈ કરીએ છીએ સાજે નાસ્તો ને એ પણ મળી રહે છે. તમને બે ટાઈમ ન જમવાનું એક ટાઈમનોો નાસ્તો પણ મળી રહે છે એ રીતે અમે બધું કામ કરીએ છીએ અને અમને ખુબ જ ગમે છે અને હલમાં તો અમે સરકાર પાસેથી બજેટ પણ પાસ કરાયું છે જે આશરે ત્રણ થી પાંચ લાખ નું છે તેમાં શું છે કે અમે જે છે વૃક્ષોો લેવાના છે અને જે. ફાજલ જે વનસ્પતિઓ માટેની જે જગ્યા આપણે પડી ર છી તેમાં હાલમાં શું છે રૂપ પછી ચોમાસું રૂટું આવે ને ત્યારે અમે તેમાં આ વનસ્પતિઓ રોપવાના છે એટલે શું કે આજે જો વનસ્પતિઓ મોટી થઈ જશે તો આપણા જે આવનારા બાળકો છ એમને આ બધું. હમણાં જે મુસીબતોોનો સામનો આપણે કરી્યા છીએ એ ઓછી કરવી પડશે અને જો આપણે જેમ જેમ સાધનો વધતા જાય છે જેમ જેમ આધુનિક જાય છે તેમ તેમ વનસ્પતિની પણ વધારે જરૂર પડશે અને જો વનસ્પતિ જ કપાયા કરશે તો આપણે શ્વાસ લેવાનો પણ પ્રોબ્લમ આવશે અને. આપેલું વજન સ્તરમાં પણ ગાબડા પડવાની સંભાવના રહે છે તમને કઈ ખબર છે ઓજન સ્તર શું છે અને કેવી રીતે કામ કરે છે.
હા ભાઈ ઓજન સ્તર વિશેે મને એમ તો ખબર છે કે ઓજન સ્તરમાં હમણાં તો પણ ખૂબ જ વધારે એવા ગાબડા પડી ગયા છે કારણ કે આપણા જે દુનિયામાં જે ખૂબ જ વધારે હમણાં પ્રદુષણ ચાલી રહ્યું છે જેના કારણે ઓજન સ્તરમાં એવા ગાબડા પડી જવાથી શિવરાજની રોશની. આપને સીધી સીધી નડે છે જેથી કરીને આપ. આપ હમણાં હાલના સમયમાં ખુબ જ વધારે એવી ગરમી પણ લાગતી હોય છે જેથી કરીને આપણે જો પ્રદુષણ અટકાવશું તો ઓજન સ્તરમાં પણ ખૂબ જ વધારે સુધારો થઈ શકે છે.
હા તમારી વાત સાચી છે મને તમારી સાથે આ પ્રદુષણ વિશે ની વાત કરી એ ખુબ જ ગમી અને જાણવા પણ મળ્યું હોય ઘણું બધું અને તમને પણ એવ જાણવા મળ્યું હશે એવું હું માનું છું ચાલો કોઈ વાર મળશું ત્યારે આપણે અંદર ઉઊડાણમાં જઈને વાત કરીશું.
હા ભાઈ ચાલો.